ઓ
હલો શું કરો તમે
કઈ નીઈઈઈ... તમે શું કરો.
હું પણ કઈ નથી કરતી એમ જ બેસી રેલી છું અને આ બસ મુવી જોયા કરતી હતી તમે?
કઈ મૂવી.....?
રામૈયા વસ્તાવૈયા સાઉથની મૂવી છે તે.
અચ્છા સાઉથ વર્ઝન જોતા છો તમે કે બોલવુડ વાળું?
ના ના હિન્દી માં જોતી છો મુવી સાઉથ ની છે પણ ડબિંગમાં જોવ.
એટલે બોલીવુડ વાળી જોતા છો ને સાઉથમાં તો બીજું જ કઈ નામ હતું એનું.
અચ્છા રીમોટવાળી.
હા એજ તો શું થતું છે એમાં મેં ભૂલી. ગઈ છું અડધો અડધું યાદ છે પણ તમે કે કહો ને મા શું થાય શું છે.
અચ્છા હા સારું હું તમને કહું ને પેલા તો છે ને એ મુવી ની સ્ટાર્ટિંગ છે ને
તમે તમે સાંભળો ને તમે. પ્રાણી સંગ્રહાલયમાં છો
ના હા એ તો મારો ભાઈ છે.
અચ્છા ના મને અવાજ કઈ ના આવ્યો મને એમ કે તમે તમારી સ્ટોરી જોઈ હતી ને એટલે મને લાગ્યું તમે ત્યાં હશો પણ તમે ક્યાર ના આવી ગયા ને ત્યાંથી.
હા હ એ તો મે આવી ગી ક્યાર ની હા મે એમ કી કેતી એ મૂવી ની સ્ટાર્ટિંગ છે ને જેલમાંથી થાય છે. એ જેલમાં જેનો ભાઈ હોય ને છે ને સોના નો
હમ્મ હમ.
તે એ સ્ટોરી કેય છે કે જે હા એ કહાની કે કે જેલમાં કેવી રીત તે આવ્યો તો ત્યાંથી મુવી ચાલુ જ થાય છે એની મમ્મી જે હોય ને આ જે મૂવીમાં સોના ને એ ના ભાઈ ને જે મમ્મી તે છે ને મરી જાય પહેલા તો અને છે ને એ લો એ છોકરો જેનો ભાઈ હોય છે તે એની નાની બેહેનને એમ અ સ્ટેશન તો માસ્ટર પાસે લઈને ચાલી જાય કે અમે બહું ભૂકા છે આ બહુ ફૂકી છે. ને ખાવા માટે કઈ જોઈએ તો એ એના પર દયા ખાઈને એને ખેતર આપ્યું મૂકે પછી એ ખેતર માં છે ને દિવસ રાત બહું જ મહેનત કરે બહુ જ મહેનત કરે અને પોતાની બેન નું પણ ધ્યાન રાખે અને ખેતરમાં પણ બઉ મહેનત કરે.
નાનપણથી
હા એ નાનપણથી જ એ કરતો કેમ કે એની મમ્મી ની હતી. અને એના પપ્પા પણ નીહા એ પણ નિ હતા. એના પપ્પા હા એના પપ્પા ખરાબ હતા એ લોકોને કાઢી મૂયકોતો ઘર માંથી.
હા.
પછી એ છે ને આ આવું બધું એમ પછી એ મોટી થઈ જાય એ લોકો. પછી આટલું નાનપણ ન હતું પછી સ્ટોપ એકદમ ટેન યર્સ એ ગોટ ટાઈપ નું આવે ને દસ વર્ષ પહેલા પછી. તો તે થઈ ગયો તે લોકો બધા મોટા થઈ ગયા તો પી સોના એમ ભણવામાં બહુ જ હોશિયાર હા તી તો એ કોઈ એક્ઝામ આપવા માટે જવાની હતી અને ત્યાં છે ને એના બેચ ત્રણ અ એમ પડોશ માં બે ત્રણ લોકો પણ તે જે એક છોકરી હોય ને તો કોઈ અગર કામ કરતી અગર એને કોઈ ટો ટોયકુ ને તો એ કામ એના હાથમાંથી જે પણ સામાન એ પડી જાય એમ હતી એક તો પછી એક્ઝામ આપે છે પછી એની જે એક ફ્રેન્ડ હોય ને તેના લગન થવાના હોય. તે એમને આમંત્રણ આપવા માટે એના ઘરે આવ
હા હા પછી પ પછી શું થાય કે સોના એમ કહે કે મને જાવું છે તો એટલે એના પપ્પા એને મનાવા માટે પેલી ને કે કે તું શાંતિ થી મનાવજે અને એનો ભાઈ પણ તેને ઓળખતો હોય ને કેમ કે એ લોકો બંનેવ સાથે તો ભણ્યા ના હોય પછી પેલી આ દૂર જતી રઈ ને.
હા એજ પછી લોકો નીકળી જાય જવા માટે પછી એના ભાઈ
એ લોકો અ એ લોકો લાડુ ને એ બધું આપે ને ગામ એને એ લઈ જવા માટે કે ત્યાં લગન છે તો આ બધું તું લઈ જા ગામ નું છે તો એનો ભાઈ એમ કે કે તુ ધ્યાનથી સાભ એમ ધ્યાનથી જ જે. અને બધું અ સંભાળી ને રેજે કઈક પણ હોય તો મને કેજ હું લગન ના દિવસે જાવીશ એવું કઈ હોય.
હા હા એજ એની ફ્રેન્ડ પહેલા તે એના ભાઈને મનાવા માટે એમ કે કે મારા લગ્ન થયા અને છે ને પછી એનો ભાઈ એમ કેય ને કે તુ આટલી મોટી થઈ ગઈ કે તાર લગન થવાના પછી એમ વધામણી બધી આપે પછી એને કી કે ભાઈ ભાઈ તમને ભાઈ તમને હુ લાગે કે સોના ને મારા લગન માં કેટલા દિવસ પહેલા આવવા જોઈએ ઈ કરીને લગ્નમાંથી એનો ભાઈ તુ આઈવી ને પંદર દિવસ પેલા તો ઈ પણ પછી કે કે હા મારા લગનમાં પણ પંદર દિવસ બાકી છે. તો તમે એને મોકલો ને પછી ઈ પેલો અ સોના ને પૂછે તું જવાની છે તો પેલી હા ના હા ના એમ કે તો પછી એને મોકલી દે પછી એ લોકો જાય પછી એક ગીત આવે
હા જેકલીન ફર્નાન્ડીસ હોય.
ના એ નઈ યહા વહા ગલી, એ વાળું ગીત આવે.
હા હા.
હા પછી ગીત આખું આવે પછી એ લોકો છે ન ઘરે ચાલી જાય. પછી ના ઘરે રહે પછી એનો એક કઝિન હોય એમ ભાઈ હોય જે અમેરિકામાં રે એ લોકો પણ એ લોકોને પણ બોલ બોલાવેલા હોય. ફોઈ હોય જે રિયા છે એના ફોઈ.
હા હા. પછી એ લોકો વધારે જ હુશિયારી મારે કે અમે બહુ અમીર અમેરિકાથી આવેલા છે, એમને. તેમ હને.
હઅ એજ અને એ જો અમેરિકા થી આવે તેને નઈ ખબર હોય. કે પેલી અ રિયા કોણ છે તે સોના ની જ રિયા સમજી જાય. એ અમેરિકાથી ચાવેલો એનો ભાઈ અને એને રિયા અઅ રિયા રિયા કઈ ને એને મા થાય. પછી એને ખબર પડે કે એ તો રિયા છે જ નઈ એતો એની ફ્રેન્ડ છે તો પછી એને સોરી કી અને પેલીને કે હું અમેરિકા નો બંદર એમ વાંદરો એમ એ બધું કે અને
હાઆ હા પછી એ જોઈ લે એ બધું. પછી એ એનાથી બી ને ભાગી જાય
હા એજ અને પછી જયારે પેલાની બુરાઈ કરતી હોય છે તો આમ અ હું નામ હતું મને એનું નામ યાદ નથી બસ જરાક.
કોની? રામની?
હા રામ રામ જયારે એ રામની બુરાઈ કરતી હતી ત્યારે એની મમ્મી એની ની મમ્મી સામે જ પછી રામની બુરાઈ કરતી હતી ને. તમને ખબર છે આંટી પેલો અમિત કેવો છે એના મમ્મી પપ્પા એ કેવા સંસ્કાર આપ્યા એમ તેમ કઈને બુરાઈ કરે. અને એને ખબર ના હોય કે એની જ મમ્મી.
હા એજ પછી એની મમ્મી એનાથી નફરત જેવ કરવા લાગી આમ ગરીબ લોગ આવા જ હોય છે, પછી એના પછી કોઈ બીજે છોકરી જે બઉ અમીર હોય. એના સાથે પેલા રામના લગન કરાવા માટે એ લોકો વિચારે છે, કે એ તો બઉ અમીર છે, એના પાસે તો બો બધું છે તો આપડે બી અમીર છે તો અમીર સાથે અમીર ના લગ્ન થવા જોઈએ બો
હા હા એજ પછી લોકો એમ પછી પછી જયારે લગ્ન ના કે ડીજે સંગીત ના જારે દિવસ હોય ત્યારે પેલીમ રડવા લાગી કે અમારે કઈ તો થયું હોય બીની ફ્રેન્ડ સાથે તો પછી લોકો એની હેલ્પ કરવા માટે જાય
હમ પછી બધું ડોગ વાળું થાય તો એ લોકો હેલ્પ કરે જાય બધું હેલ્પ થઈ જાય પછી ડોગ એ લોકો પાછળ પડી જાય તો એમ ડોગ ને ભગવા માટે પેલું પેલું હોય બાટપ ત્યાં બંધ થઈ જાય પછી એમ કે એને ભગાવો કેવી રીતે પછી પેલુ એ ત્યાં ડોગને એમ ખોલો તો પેલુ ડોગ એકદમ ગુસ્સામાં જ હોય તો એ લોકો એમ કૂતરો હોય ગુસ્સામાં હોય તો એ લોકો બી જાય પછી શું કે પેલા બે એમ બારીક સાઈડ થી ખોલે લોકો કઈ નાખે તો પેલા ત્યાં થી એ લોકો ભાગે ને કૂતરાને એમ અંદર બંધ કરી દે પછી પેલી તાં જ એમ ડાઇ કરી કે બચાવો બચાવો તેમ કેવુ ગયા પછી લોકો ત્યાંથી ભાગી જાય
હા હા એ જ પછી લોકો ની એમ ફ્રેન્ડશીપ બી થઈ જાય ત્યા જ
હમ હમ પછી એ લોકો પેલું સાતટીકડી ટાઈપ કઈ રમે ને
હમ હમ હમ એમાં પેલી બોલ એના ઘરમાં ચાલી જાય તો પછી એ જે બીજી છોકરી
જેને જલન થતી હોય સોનાથી કારણ કે રમે તેની તારીખ કર્યું હોય કે હા તું અમીર છે એમ કરીને કેમ કે હું કે એ કે હું પણ અમીર છું મારા પાસે ભેશ છે એ પછી બકરી છે એ બધું છે તો મારા પાસે ભાઈ છે
હા હા એજ એટલીને બહુ જલન થઈ જાય એનાથી તો પછી પેલી ફેંકી દઈ ને
એનો ઘોડો તૂટી જાય હ ને એના
હા હમ હમ એ થોડી કે પછી એનો ઘોડો પછી આવીને કેવી રીતે કે કે તમારા તારા ડેસ પર પેલું છે અ મીટી નો જે ઘોડો હતો તે ભુલથી બોલ લાગીને તૂટી ગયો છે
હા પછી પેલી રડતી રડતી ભાગી એ જાય પછી બોજ રડે ઉદાસ હોય પછી રામ કઈ એમ યુક્તિ થી આમ પોતાની યુક્તિથી ને મસ્ત ઘોડા ને જોઈન્ટ કરીને તેના પર સજાવી દે એ બધું મોતી બધું થી પછી તેને એમ એમ ટી ટીક ટીક એ ચાંદ ના ટાઈમે બતાવે પછી કોઈ ગીત સ્ટાર્ટ થઈ જાય છે
હા હા તને એ વાળું
હા હા હા રમૈયા વસ્તાવૈયા ટાઈપ નું કઈ હા એના પછી એનું લગ્ન દિવસ આવી જાય છે ને પેલી નુ
હા હા એજ પછી એની મમ્મી ને પણ ખબર પડી જાય કે હા એ લોકો
હા પછી એની મમ્મી એમ કે આને ગરીબ છે ને એટલે ફસાવે આની લીધે કે જાણે કે એના પાસે પૈસા આવી જાય એમ બહુ બોલે તો એનો ભાઈ આવાનો ના હોય લગ્ન માં પણ અચાનક જ આવી જાય એ બધું સાંભળી લે પછી એ ત્યાંથી સોનાને એમ ખેંચીને લઈને જાય એના સાથે
હા એજ પછી જયારે એના લગ્ન થઈ જાય તો પેલો રામ ની ને ક્હૅ ને કે સોના તો જતી રહી છે પણ રૂમમાં કઈ મૂકીને ગઈ છે તારા માટે
બન્યુ હોય કે આવું બધું થયું છે લોકો તો કઈ કેમ કે એનો ભાઈ અમારી બેઇજતી કરીને ગયો જેમ કે છૂટું છૂટું
પણ પછી રિયા કહી દઈ ને બધું સાચું સાચું
પછી એ ત્યાં જાય એના ગામમાં ને
હ પેલા ઘોડાને લઈને
હા પેલો જે હોય
હમ
પછી ત્યાં જાય તો પહેલા તો એક સ્ટેશન માસ્ટર જોય તેમના તે એમને એના ઘરે લઈ જાય તો તે પેલો તો બહુ જ ગુસ્સો થઈ જ એનો ભાઈ તો એને મારવા માટે આવવાનો હોય
અ પછીને ફેકી મારીને એ ભગાવી બી દઈ અને પછી એ ફરીથી આવે ના હતા પછી કે અ કહેતુંય કે એના માટે પછીને પણ પેલું
તોનાથી હું તમારથી પણ વધારે પ્રેમ કરું છું એવું કઈક
હા હા એજ એને મેં બુ ખુશ રાખી એમ કહીને ભાઈ ના પપાસે આવી જાય
પણ જોય છે પછીને કે હા ચા એને એને એમ કે કઈ નહી કરી શકશે ને ખેતરમાં નાખી દઈએ બધી સેવા કરવાનું પછી જમવાનું પ્રતિકૃ કઈ નહી કરી શકે પછી ભાગી જશે પોતે જ
હા એજ પણ એ ભાગતો જ ને બધ ધું કામ હરકીતે કરતો અને ઘાસ પણ વધારે પેલું અનાજ પણ વધારે ના
હા પછી જમવા એક દિવસ પેલું એને જમવા એમ લાગે કઈ નઈ આપડ મરચાડું હોય તો બહુ પછી એમ બહુ તીખું લાગે પછી એક દિવસ જમા ણવાર રાખી એ ના ઘરે સોના એમખાવે કેમ કે પાસ થઈ ગયું હોય ને
ખાવાનું રાખે પછી એ કે કે મને બે તો બસ બે જ આપશો વડા પછી આખી થાળડી જ મૂકી દે
હા ચાલો હું તમને પછી કોલ કરીશ હ ને મને જરા કામ આવી ગયું છે ને તો હું તમને પછી કોલ કરીશ હા ને હા ધન્યવાદ તમે મને આ બધું કીધું મેં તો હું ભૂલી જ ગઈ હતી વધારે અડધું અડધું જ યાદ હતું મારે
અચ્છા હા હા કઈ નઈ ચાલો હા ને બાય